હલો. કેમ છો?
એકદમ મજામાં તમે કેમ છો?
હા હાલમાં તો એકદમ મજામાં છે કારણ કે હમણા તો વેકેશન પડ્યું છે ને હવે તો હું આ ઘણા બધા પ્રકારની જેમકે હું વેકેશનની રાહ વધાર પડતી જોઉ છું કારણ વેકેશનમાં મારો એક પ્રોગ્રામ ફિક્સ જ હોય એટલે કે શેડ્યુલ ફિક્સ જય કારણ કે સવાર માં ઉઠીને પેલા તો મુવી જોવાનું એટલે કે કોઈ પણ પ્રકારની નવી હોવુડમાં બોલીવુડમાંને ખુબ ગમે છે અને વધારે પડત કાર્ટૂન જોવા મને ખુબ ગમે છે શું ત આવું કઈ શોખ છે તમને.
હા એમ તો જોવા જઈએ તો હું પણ પિક્ચરને તો શોખીન જ છું મને ખુબ જ ગમે પશે અને એ ખુબ જ સારું મળશે કારણ કે એમાંથી આપણને ઘણું બધું શીખવાનું પણ મળે છે અને અમુક મુવી પિક્ચર એ હોય છે જેથીનેણું બધું શીખવાનું નહી પણ મળ્યું પરંતુ હાલમાં તો જોવા જઈએ તો હમણાં જે મવી આવી છે ડો બોસને તે ફૂલ એન્ટરટેનમેન્ટ મુવી છે તેમાં શું હોય છે કે આ એક સીઝન છે તેમાં શું હોય છે કે આપણે દેશ માટે લડત થતી હોય છે અને દેશ માટે આપણે કઈ રીતના આપણા જે અધિકારો છે તેના માટે લડવો જોઈએ. તે બધા એમાં ડિટેલમાં આપણને શીખવામાં આવ્યું છે અને ઘણા બધા જગ્યા આપણે જોવા જઈએ કરપ્શન વધી રહ્યું છે તો તેને આપણે કેવી રીતે વિકાસ કરવો જોઈએ અને દેશમાં જેમ બનેમ કેમ દેશનો વૃદ્ધિ આર્થિક વિકાસ કરવો જોઈએ એ બધી બાબતો પર એમાં બતાવવામાં આવ્યું છે અને એની ત્યારે થ મને એ સરીઝ ની શરૂઆત તો હમણાં બે હજાર છ કે સાત માટે થઈ હતી અને એના ટોટલ આઠ કે નવ સિઝન આવ્યા હતા દરેક સીઝનમાં વસ થી ત્રીસ એપસોડ હતા અને મે બધા આવે એટલે જોઈ જ લેતો હતો કારણ કે એમાં એટલું ઇન્ટરેસ્ટિંગ એટલી મજા આવે છે. એવું એવું થયા કરે છે કે ક્યારે બીજો ભાગ આવશે અને ક્યારે શું થશે હવે આગળ શું થશે એમ રસા જાળ્યા કરે છે એટલે કે ખુબ જ મજા પણ આવે છે અને મને એવી મૂવી જોવાની મજા પણ આવે છે તમારી બાજુ શું છે તમે હમણાં કઈ મુવી કે સિરીઝ જોવ છો.
અમે તો હમણા તો હું વેકેશન પડી રહ્યો છે એટલે કે વધારે પડતા તો હું કાર્ટૂન વધારે જો છું એટ ઓગીન કોક્રોચ અને મને વધારે કાર્ટૂન દોર ખુબ ગમે છે અને દોરો તો હું નાન પરથી જો આવી રહ્યો છું અને હમ પણ મને ખુબ ગમે છે કારણ કેમારા ઘરના લોકો પણ મને તો ખીજવાય છે. એટલે એમ જ નાનું છે કે હજુ પણ જોય જ કરે કાર્ટૂન પણ એ કાર્ટૂનમાં જોવાની મજા અલગ જ છે પેલા નાના હતા ત્યારે તો હું નાનીના ઘરે જતો અને ત્યાં તો ખાવા બેસતો ત્યારે એ જ ત્યાં જોતો મજા આવી હતી એટલે પહેલા તો મને કાર્ટૂન જોવાનું ખૂબ ગમે છે અને સિરીઝમાં તોમ કેમ્પસ જેવી મુવી આવેલી છે જેમ કે તે બહારની મુવી છે તે પણ જોવાની ખુબ મજા આવે છે કારણ કે તેમાં પણ કોલેજના જે પણ બધા ફ્રેન હોય છે તેમાંધ રમત ગમત ઘણું બધું જોવા મળી રહ્યું છે અને પોતાનો લવ મેરેજ કે શું કરી તે પણ એમાં સારી તમે જોવ છો.
હા એમ તો જોવા જ પણ હું પણ ખાસ જમવા ગસું ત્યારે કાર્ટૂન તો જોઉં છું અને સાથે સાથે તારક મેતા અને સીઆઈડી પણ ખુબ જ જોઉં છું સીઆઈડી તો મને એમ તો ઇન્ટરેસ્ટ ઓછો હતો પરંતુ એમાં શું હોય છે કે મેં તમને જણાવ્યું મને રહસ્યમય વસ્તુ જોવાનું ખુબ જ માનંદ છે અને મને નહી પણ પેલા મારી ઘરના જો મેં ધીરે ધીરે રસ લીધો અને એમાં જે પાત્રો છે અભિજીત દયા પછી પ્રેડી એમ ઘણા બધા પાત્રો છે એટલે જોવાની પણ ખુબ જ મજા આવે છે અને એક એક એપિસોડ પણ એવા બનાવેલા હોય છે કે એમાં શું હોય છે કે મોજરી મોજરી ખોની હોય છે તે ખૂન કરીને અથવા ચોરી કરીને ભાગી જાય છે તો એને એ લોકો કેવી રીતે પકડે છે કેવી રીતે એ લોકો હિંમત કરે છે કેવી રીતે લડાય છે અને કેવી રીતે એક કલૂ હોટેે છે જેમ કે કોઈના આપડે સાડી કાઢા પછી કોઈનું લોહી જે ડીએનએ રહી ગયું હો જ્યાં આપણે ખૂન થ હોય ત્યાં. એમ એ બધું પરથી એ લોકોની તપાસ કરે છે અને શોધીને એ લોકોને પકડે છે અને એ એકદમ પ્રાઉડ આપણને પણ એવું થાય છે કે હા આ ચોર હતો તે પકડાઈ ગયો હતો ખુબ જ સારું થયું એટલે ખુબ જ મજા આવે છે અને બાળકો એ પણ એ બધું જોવું જોઈએ કારણ કે એ બધા આપે જે સીઆઈ છે એ બધ સરીઝ સિરિયલ જોશે તો એ લોકોના મગજ પર અસર થશે અને એ લોકો પણ આગળ જતા કોઈ એવું ક્રૂર કૃત્ય કરશે ક્રૂર કૃત્ય કરવા પ્રત્યે એ લોકો પણ પેલા તો ડરી જશે કે આવું કરવાથી આમ ઘણા બધા ગુનાઓ થઈ શકે એટલે આમ તો ડરી જશે શું તમે સીઆઈડી ને એવું કઈ જોવો છો અને શડી તો હવે શું છે કે બધી ટીવી પર આવે છે એટલે ખુબ જ આનંદ થી બધા સાંજે ફેમિલી શ એટલે ઊમ તમે પણ જોતા હશો ને શડી અને તમને કઈ શીખવા મળ્યું છે એ માટે
સિરી તો હું નાનપુર થી જોતો આવી રહ્યો છું ને હમણા પણ પેલા જે એપિસોડ આવતા હતા તે ખુબ સારા હતા અને હમણાં એટલી બધી મજા નથી આવતી કારણ કે પેલા જે બધા હતા કીરદારો બધા જે એક્ટરો હતા એ જે હતા અભિનેત્રી ખબ સારી રીતે નિભાવ પરંતુ હમણા એટલી બધી મજા નથી આવી રહી પરંતુ પહેલા જોવાની એટ ખુબ મજા જ આવી રહી કે હું નાની ના ઘરે જતો ત્યાં મારા મામા સાથે અને બધા ઘણા બધા લોકો સાથે એટલે કે જે પણ બેસી જોવાની ખ અલગ જ મજા આવી એમાં શું સીન હોય. શું પેલા પકડે છે ચોર એટલે કોઈ પણ પ્રકારના આવો કોઈ ગુ થયેલો હોય તેને કેવી રીતે પકડે છે કેવી રીતે પકડો જોઈએ એ પણ એ લોકો સારી રીતે આપણને શીખવે છે એટલે કે એવું બધું ઇન્વેસ્ટિગેશ થાય છે એવમાં અને બીજું તો એજ છે કે ગામમાં તો ઘણા બધા પ્રકારની મોડી વસ્તુ મુવી પણ આવી રહી છે અને એમાં જ મને મ ક્રિકેટનો ખુબ વધારે શોખ તેમાં તો મને એમસ ધોની જે મુવી આવેલી હતી તે પણ મને તો ખુબ ગમે છે કારણ કે એમાં એટલું બધું એમ એસ ધોની શું એફોર્ટ કરેલું શુંું કે નાન પરથી શું વિટાવેલું બધા આખી સોરી રીતે લોકોટલા મહાન ક્રિકેટર બન્યા તે પણ એમ આખું દર્શાવલું હતું અને એ જોઈને મને પણ ઇન્સ્પિરેશન આવેલ પરંતુ મને એટલું બધું સપોર્ટ નથી કરે એટલે સપોર્ટ કરે તો હું પણ જઈ પણ સપોર્ટ મળ જ જોઈએ એટલે કે એટલે એમને પણ સપોર્ટ મળેલો હતો પરંતુ એ ખબ મને કરેલી એમ એટલે કે ઘરના સપોર્ટ કરે તો ખુબ સારું પરંતુ હવે સપોર્ટ કરવાનું ખુબ જોઈએ છે જેના કારણે એટલે મને સપોર્ટ તો મળે છે પરંતુ એટલો બધો નથી મળતો એટલે કે જે એકેડેમી જોઈન કરવા તેમાં એમાં જ એક પ્રોબ્લેમ પડે છે જેના કારણે હું એટલે કે હવે તો ક્રિકેટ તો રમું છે અને શોખ પણ ખુબ છે એથી કરીને એટલે આ મવી પરથી પણ આપણે સારી ઘણું બધું શીખી શકીએ છી અને બીજું તો એજ્યુકેશનધું મવી પણ ખૂબ આવી કારણ કે સુપર થર્ટી સુપર થર્ટી જે કિરદાર નિભાવેલો છે તેમાં પણ ખૂબ સારી રીતે બધાને શીખવ્યું અને કેવી રીતે બાના નાના નાના છોકરાને એ ફી પણ મોટી ચૂકવી પડે તે પણ ફી નથી લેતો એવું બધું દર્શાવેલું એટલે કે જે એમના જે સર હતા તેમ ફી વગર એમ એટલે ફી લેતા જ બધા ઘણા બધા છોકરાઓ મોટી મોટી પરીક્ષા પાસ થઈ ગયા હતા તો તમે કો આવી કોઈ મુવી જોયલી છે મોટિવેશનલ વાલી
હા એમ તો જોવા જઈએ તો એ મે જે મવી તને જણાવી ના છું મવી મોટિવેશનલ તો નહી કહેવાય પરંતુ એ મુવી જોઈને મને એવું થઈ ગયું હતું કે મેં પણ હવે એ કાર્ય કરું એમ કારણ કે એટલી મસ્ત મુવી હતી એનું નામ છે મની હાઈસ તેમાં શું છે કે એક જોર હોય છે. તે એના પપ્પા એના પપ્પા શું હોય છે એના પપ્પા ચોર હો છે એને જ્યારે નાનો હોય છે ત્યારે એ પપ્પા જે બેંકમાં ચોરી કરીને બહાર નીકળતો હોય છે ત્યારે પોલીસ વાળા પકડી લે છે અને ત્યાં એને એન્કાઉન્ટર કરી દે છે ત્યારે એને એ મનમાં એવું વિચારી લે છે કે મેં જકા દિવસે પણ ખૂબ જ મોટો ચોર બનાવને મારા પપ્પા પણ નામ રોશન કર તો એણે જર્નીની શરૂઆત કરી એના પપ્પા એ બધા જે પ્લેન હતું એ ચાર્ટ રજૂ કર જ હતો કે આવી રીતે ચોરી કરશું એટલે એને ખાલી માણસોની જરૂર હતી તો એણે એવા માણસો સિલેક્ટ કર્યા હતા કે જેમની પાછળ કંઈ ઘરવાર ઘરે નહીં હોય એટલે કે કોઈ એ ફ્લો હોય અને એને સિલેક્ટ કરીએ એટલે કોઈ પછાત થી કઈ આમ તેમમ થાય તો એના પર કોઈ અસર નહી થાય. એટલે એમને એ સિલેક્ટ કરી અને એ લોકો પહેલી જે ચોરી કરી તે એ લોકો સક્સેસ થયા ઘણી બધી મુસીબતો પણ આવી એ લોકો છ મહિનાની ટ્રેનિંગ કરી ચોરી કરવા માટે અને એમણે કહ્યું પણ હતું. કે આમ તો શું છે કે આજના માણસો આખા વર્ષ વાંચીને પછીને દસ વીસ વરષ એટલે કે તીસેક વર્ષ પછી સરકારની એટલે કે ગુલામી કરે છે કશે પણ જોબ માટે પણ આપડે એવું નહી કરું આપે ખાલી એક છ મહિનાની એજ ચોરી વિશે અને પછી થી આપ જિંદગી એસ્થી જોશે એ રીતે એ લોકો ચોરી માટેની પ્લેનિંગ કરી અને પછી એ લોકોની જે ચોરી હતી એમાં થોડા ઘણા મુસીબત આવી પરંતુ એ લોકો સક્સેસ થયા એ એ જોઈને મને પણ એવું થયું કે ખુબ જ સારું લાગ્યું એટલે એ લોકો સક્સેસ જય્યારે થયા એ લોકો એ લોકોના જે ખુશી હતી તે એમ મને પણ એવું લાગ્યું કે મેં પણ હાથે જતો એટલે ખૂબ જ મજા આવી અને ત્યારે એવું થયું કે હા આટલી પ્લેનિંગ છે એટલે પછી મેં પણ કઈ કઈ કાર્ય કરું છું તો એમાં પણ એમ વિચારી લઉં છું કે આ રસ્તે જવા તો શું થશે આ રસ્તે એટલે બધી આપને ડિટેલમાં ખબર પડી ગઈ છે અને ખુબ જ મજા પણ આવી છે તો તમારા બાજે આવું કોઈ તમે મૂવી જા છો કારણ કે તમે તો મને જણાવ્યું કે તમે કાર્ટૂન ના શોખન છો તો છોટા ભીમ છે ઓગીિકો છે એ બધા કાર્ટૂનમાં પણ આ બધી ઘણી વાર ચોરી થતી હોય છે પરંતુ એટલી ડિટેલમાં બતાવવામાં આવતી નથી તો તમને કોઈ એવ એપિસોડ કે પછી કોઈ એમ પ્રગ્રામ એવો યાદ છે જેમાં તમને ચોરી વિશે થોડું ઘણું સમજાવવામાં આવ્યું હોડ
સોરીમાં તો એટલી બધી એટલે કે જે ઇન્વેસ્ટગ વાળી સ્ટોરી હોય એટલે કે સેરી વધારે પડતો જોય છોટા બીમાં તમે જાણો છો કે એટલે ઘણા બધા પ્રકારની એટલે કે જે અમુક એપિસોડ એટલે કે જે પેલા સીન પ્રમાણે એ લોકો બનાવવામાં આવે છે જે કરીને એમાં તો એટલું બધું ફાઈટિંગ વાળું વધારે આવે છે અને છોટા ફીમ કટર પેલું બધાને બચાવે છે તે બરું દર્શવામાં આવે છે અને બીજું તો એજ છે કે એટલે કે આપણે આવી મોટિવેશનલ વાળ બધી મૂવી જોવી જોઈએ જેના કારણે આપણે એટ આપણા અંદર છે પછી બધા આજના જે પેઢીના જે પણ યુવા અર ક અંદર કઈ થાય અને એ લોકો કંઈ કરવા માંગે એટલે કે ગમે એ મુવી ન જોવી જોઈએ એમ, તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર તો ગણિ બધી એવી એપ પણ ઉપલબ્ધ છે અનેગણી બધી એવી વેબસાઈટ પણ જેના કારણે એ લોકોનું મન વિથળ અને ગમે ત્યાં ગેરસ્તે જાય જેના કારણે એ લોકો ઘણા બધા આવા ગુના પણ કરી દે છે જેમ કે તમે જાણો છો કે, આજકાલના જેમ કે આપણા બાજુ તો ઓછું છે, પણ પરંતુ યુપી છે, બિહાર બા અ તો તમે જાણો છો કે આ રેપ કેસના પણ ખૂબ વધી રહે છે, જેના કારણે જે લોકોના મનમાં કેવું જાગૃત થાય, જેથી કરીને એ લોકો ક કેવું વાતાવરણ ચાલે તે પ્રમાણે એ લોકો મનમાં ઘુસે છે જેથી કરીને એ લોકોને શીખવવું જોઈએ એટલે કે સરકારે પણ વધારે પગલા લેવા જોઈએ કે આવા જે દુષ્કર્મ છે એટલે કે આ દેશના મીટાવા જોઈએ કારણ કે આવા ઘણા બધા કેસ વધી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર આપણે બધા આપ જાહેરત મળી રે છે અને સમાચારમાં ખુબ મળી રહે છે જેથી કરીને આપણે મન શાંત રાખવું જોઈએ અને એકદમ સારી અને એકદમ આપણા દેશનેઈ કરીએ એ માટે સારી મુૂવી જોવી જોઈએ તો તમારે શું માનોવનું છે આબગ
હા, તમારી વાત એકદમ સાચી છે અને આ તમે જે જણાવ્યું એ ટોપિક પર આપણે ઘણી બધી વાતો કરવાની મારી ઈચ્છા છે, પરંતુ હાલમાં મારા શું છે કે કામ આવી ગયું છે એટલે હમણાં વાત કરી શકુ નથી ચાલો કોઈ વાર મળીશું ત્યારે આપણે ડિટેલમાં જઈને વાત કરીશું
હા, સારું મળીએ